તો
હલો, કેમ છો?
એકદમ મજામાં. તમે કેમ છો?
મે બસ એકદમ મજામાં. કેવું તબિયત પાણી ને એવું?
બસ એકદમ સારા હમ.
સરસ સરસ. માહીધવાજે થોડું તમને ફોન કરી લઉ. વાતચીત કરી લઉં.
સારું કર્યુંને એ તમને યાદ કર્યા. તમે
હા. એક સારો ટોપિક હતો કે, આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ એનું મહત્વ આપણા જીવન પર કેટલું છે, એના વિશે મેં કીધું. થોડી ચર્ચા કરી લો.
હા, ચાલો કરી લઈએ.
હા. આપણે આમ જો કોઈ વ્યક્તિ પાસે ન હોય મહેનત કરવાની તૈયારી હોય અને યોગ્ય તક પણ હોય. પરંતુ જો આત્મવિશ્વાસ ના હોય. તો તે પોતાની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતો નથી. અને આત્મવિશ્વાસ તો, એમ આમ સફળતાનો એક પાયો છે. એટલે જેમ કેવાયને, જે વ્યક્તિ પોતાનામાં વિશ્વાસ રાખે છે. તેના માટે કોઈ લક્ષ્ય અશક્ય જ નથી.
હમ એ તો એકદમ સાચું કીધું જો આપણેે આત્મવિશ્વાસ રાખીને જો શરૂઆત જ ના કરી આત્મવિશ્વાસ ના હોય તો તો સફળતા મળે જ કે એમની શરૂઆત તો કરવી પડે
હા એ તો સાચી વાત કીધી તમે એટલેમ જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સ્વપ્ન જોતું જ હોય છે. કોઈ ડોક્ટર બનવા માંગતું હોય, કોઈ શિક્ષક, કોઈ વૈજ્ઞાનિક. કોઈ ખેલાડી, તો કોઈ સફળ, ઉદ્યોગપતિ. પણ માત્ર સ્વપ્ન જોવાથી સફળતા આપણને મળતી તો નથી. સફળતા માટે આપણે આમ મહેનત ધીરજ શિસ્ત અને સૌથી. અગત્ય ન ગુણ એટલે કે આત્મવિશ્વાસ ઘણા જ જરૂરી છે.
હમ એ તો બધી જ સાચી વાત કરી બધા જ ગુણો ઇમ્પોર્ટન્ટ છે અને સેલ્ફ કોન્ફિડન્સ તો બહુ જ વધારે.
હા એટલે આમ આત્મવિશ્વાસ અટલે આપડે આમ કહી શકીએ કે. પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખો. અને તેનો અર્થ એવો તો નથી કે આપણે બધું જ જાણીએ છીએ. પણ એવો વિશ્વાસ કે હું શીખી શકું છું. મહેનત હું મહેનત આમ કરી શકું છું અને આગળ વધી શકું છું આ પ્રકારનો વિશ્વાસ આપડે પોતાની પર રાખવો જોઈએ.
અને તમે કીધું એમ એક નાનો એવડો ફેરછે ઈગો અને. સેલ્ફ કોન્ફિડન્સ વચ્ચે તો એ એક ફેર આપણને ખબર હોવી જોઈએ કે આપડામાં શું છે બે માંથી.
હા આ આ.
હમ
અને આત્મવિશ્વાસ એટલે આમ પોતાની જાત પર વિશ્વાસ રાખવો જરૂરી છે. અને આત્મવિશ્વાસ તમે કીધું કે ઈગો. આત્મવિશ્વાસ અને અહંકાર તો એ બંનેમાં આમ ઘણો તફાવત આપડે કહી શકીએ કે આત્મવિશ્વાસ એમ કે કે હું મહેનત કરીને સફળ થઈ શકું છું પણ અહંકાર એમ કેતું હોય કે મારા કરતા કોઈ શ્રેષ્ઠ નહીં એટલે બંનેમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે
હા પેલું એક મૂવી છે ને ગજની એમાં પણ આમિર ખાનનો એક ડાયલોગ છે કે મેં કર સકતા હું યે મેરા આત્મવિશ્વાસ હૈ લેકિન સિર્ફ મેં કર સકતા હું એ મેરા અહંકાર હૈ
હા ઘણી સાચી વાત કીધી તમે એટલે આમ આત્મવિશ્વાસ હું આપણા જીવનમાં અ ઘણું મહત્વ છે પેલા તો કે સફળતાનો પાયો દરેક સફળ વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય છે તે મુશ્કેલીઓથી ડરતો નથી પણ તેને શીખવાની તક તરીકે આપણેે જુએ છે
હમ એ તો સાચું
હા પછી આપડે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરતું હોય છે આત્મવિશ્વાસ ધરાવતો વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ શાંતિથી વિચાર કરીને આમ યોગ્ય નિર્ણય લઈ શકે છે કેમકે આત્મવિશ્વાસ જો હોય તો પોતાનું જે મન હોય એ એના ઉપર કાબુ રાખે છે અને પોતાનું મનને શાંત રાખે છે
હા એટલે જોડે જોડે બધા ગુણ પણ વિકસી જાય સેલ્ફ કંટ્રોલ ને એ બધા
હા. પછી અમુક સ્કીલ્સમાં પણ આત્મવિશ્વાસ આપણને આમ અ ઘણું મદદરૂપ થાય છે અમુક લોકોને કેવું કે આમ ડર હોય સ્ટેજ ફિયર હોય કે સ્ટેજ ઉપર જાય પણ કઈ બોલી ના શકે. પણ જો એ મને એ વ્યક્તિમાં જો આત્મવિશ્વાસ હોય. તે કોઈ પણ અ સ્ટેજ કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ વિષય પર એ બોલી શકે.
હા એ તો એકદમ સાચું જ કધું હજુ અમારે કોલેજની જ વાત લઈ લો ને ત્યાં અમારે આખા ક્લાસ વચ્ચે સેમિનાર આપવાનું હોય પીપીટી બના બતાવવાની હોય અને આપડી આપણા મિત્રોને જ સમજાવાનું હોય કે આ વિષયમાં શું કેવા માંગે છે. તો મતલબ આ પણ એક રસ્તો થયો આપણો સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે
હા સાચી વાત છે પછી એક નિષ્ફળતાનો સામનો કરવાની શક્તિ તો આપણને એક આત્મવિશ્વાસ આપણને એક આમ નિષ્ફળતાથી તા ડરવું ના જોઈએ અને એનું આપણે દ્વઢતાથી આપણે સામનો કરી શકીએ એની માટે પણ આમ ઘણું મદદ મદદરૂપ થતું હોય છે.
હા એ તો તમે સાચું કીધું. બાકી અમુક લોકો નિષ્ફળતાથી ડરી જાય છે કા તો ડિસઅપોઈન્ટમેન્ટ થઈ જાય કે એમને કે તો પછી ફરી વાર બીજી વાર ટ્રાય પણ ના કરે એ કરવાની પણ જો પોતાના પર વિશ્વાસ હોય એમને તો એ વિશ્વાસ પર કાયમ રહીને સફળતા એક દિવસ જરૂર મળે છે.
હા ગણી સાચી વાત કહી તમે અને વિદ્યાર્થીઓ માટે પણ આ આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે પરીક્ષામાં અ કોઈ સ્પર્ધામાં ઇન્ટરવ્યુમાં રમત ગમતમાં પ્રેઝન્ટેશનમાં તમે કીધું એમ જ. જો આત્મવિશ્વાસ હશે હશે તો પોતાની ક્ષમતા સારી રીતે દર્શાવી શકશે અને સફળ થઈ શકશે
હમ તો તો આત્મવિશ્વાસ તો બધી જ જગ્યાએ કામ લાગે એવું છે.
હા. અને આત્મવિશ્વાસને આપણેે આમ વધારવું જોઈએ તો કેવી રીતે વધારી શકાય કે રોજ કઈક આપણે નવું શીખવું જોઈએ. સારી રીતે તૈયારી કરવી જોઈએ પછી પોઝિટિવ વિચાર રાખવા જોઈએ. પોતાની ભૂલોમાંથી આપડે આમ શીખવું જોઈએ. અને જે નાના નાના લક્ષ્યો છે એ નક્કી કરીને પણ પૂર્ણ કરવા જોઈએ. પોતાની સરખામણી બીજાઓ સાથે ના કરવી જોઈએ અને નિયમિત વાંચન અને અભ્યાસ પણ આપણે કરવો જોઈએ તો આવી જે નાની નાની બાબતો છે એ પણ જો આપણે આપણા જીવનમાં ઉતારીશું અને જો એની ઉપર અ પાલન કરીશું એ બાબતોનું તો એના કારણે પણ આપણા મા વિશ્વાસમાં ઘણો વધારો થઈ શકે છે.
હા એ તો એકદમ સાચું કીધું તમે.
હા. અને એક તરફ આપણેે આમ જોવા જઈએ ને તો આત્મવિશ્વાસથી અ ઘટાડતી પણ ઘણી બાબતો છે આપણા આત્મવિશ્વાસ ને એમ સતત નેગેટિવ વિચારો પછી લોકોની નીંદા કરવી પછી પોતાની જે સરખામણી બીજા લોકો સાથે કરવી કે આ કેમ આટલું સફળ છે ને હું કેમ નહી પછી એક નિશ એક નિષ્ફળતા પછી પોતાની હિંમત હારી જવી આળસ અને તૈયારીનો અભાવ એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે જેના લીધે આપડા આત્મવિશ્વાસમાં આમ ઘટાડો પણ જોવા મળતો હોય છે
હા પછી એમાં બીજી એક વાત એ આવે કે બીજા કોઈ આપણને કહી દે કે ના તારાથી તો નહી થાય
હ
તો આપડામાં એ નિરાશા આઈ જાય છે કે ના નહી થાય એ ના થવું જોઈએ
હા અને આપડે આમ હા બોલો બોલો
બલકી એને ચેલેન્જ તરીકે લેવું જોઈએ કે ના હવે તો હું કરીશ જ બતાવીશ હું સફર થઈને જ રહીશ
હા એ ઘણી સાચી વાત કીધી તમે અને આપડે આમ પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે લઈએ તો અબ્દુલ કલામ છે એ ખાલી સામાન્ય પરિવારમાં જન્મ્યા હતા અનેક મુશ્કેલીઓ છતાં તેમને પોતાની મહેનત અને આત્મવિશ્વાસ બળ પર આમ વૈજ્ઞાનિક અને અ બડ પર વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે વિષ્વમાં આગવી ઓળખ બનાવી છે એવી રીતે આમ અનેક ખિલાડી અને વૈજ્ઞાનિકો શરૂઆતમાં નિષ્ફળ ગયા પરંતુ આત્મવિશ્વાસના કારણે એ લોકો આમ ઘણા આગળ ગયા છે
હા તમે થોડા ટાઈમ પહેલા એડિસનની વાત કરી હતી કે એમને હજાર પ્રયત્નો કર્યા હતા તો એમનામાં કેટલુ સેલ્ફ કોન્ફિડન્સ સાથે હશે કે આટલા બધી ટ્રાય પછી પણ એમને ફરી વાર ટ્રાય કર્યું અને સફળતા મેળવી
હા સાચી વાત કીધી તમે
હમ
અને આત્મવિશ્વાસ સાથે જો મહેનત શિસ્ત અને ધીરજ જોડાય તો સફળતા તો આપણને ચોક્કસ મળે જ છે અને આત્મવિશ્વાસ વગર પ્રતિભા પણ ઘણી અધૂરી છે જયારે આત્મવિશ્વાસ સાથે સામાન્ય વ્યક્તિ પણ અસાધારણ સિદ્ધિ મેળવી શકતું હોય છે
હા જો આત્મવિશ્વાસ ના હોય તો તો આપણને આપડી કલા કે આપણી સિદ્ધિને દેખાવા દેખાડવાનું સ્ટેજ જ ના મળે યાર આપણે ટ્રાય જ ના કરીએ પ્રયત્ન જ ના કરીએ પોતાના પર વિશ્વાસ રાખીને તો પછી એ તો કઈ થાય જ નહી
હા હા ઘણી સાચી વાત કીધી તમે એટલે આમ આત્મવિશ્વાસ જીવનની આમ સૌથી મોટી શક્તિ છે એ તે આપડને આમ પડકારોનો સામનો કરવાની હિંમત આપે છે અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણા આપતું હોય છે જો તમને પોતાનામાં વિશ્વાસ હશે તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી રોકી શકવાની નથી
હા એ તો બહુ જ ઊંડી વાત કરી તમે
હા, કે આમ આત્મવિશ્વાસ દરેક વ્યક્તિના જીવનમાં ઘણો જ ઉપયોગી છે.
હમ અને જીવનના દરેક સ્ટેજ પર ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવતું જ હોય છે એનો
હા, વાંધો નહીં સારું સારું
હા, મળીએ ક્યારેક પછી આપડે
હા, પછી વાત કરીએ
હા, હા, આવજો
હા,